અવાજ આવી રય છે, અવાજ આવી રય છે, મારે
આવે છે.
હા કેમ છો?
બસ એકદમ મજામાં તમે કેમ છો?
બસ મજા મજામાં કેવી તબિયત પાણી ને એવું બધું?
સારાં બધાના સારા હો
હા. કંઈ ની મેં કીધું આજે એક સારો એવો વિષય મન મલ્યો ટોપિક મલ્યો કે જેના પર હું આમ ચર્ચા કરી શકું તમારી જોડે મેં કીધું ચલોને ચર્ચા કરીએ.
હા કયું ટોપિક છે?
હા અફસળ તા એમ સફળતાની એક ચાવી છે, એવું આપડે એમ કહી શકીએ
હમ્મ.
હા કેમકે જીવનમાં કોઈ પણ વ્યક્તિ એવી નથી જેને ક્યારેય નિષ્ફળતા મળી ન હોય. સફળતા આમ દરેકને ગમે છે, પણ સફળતાનો સાચ્ચો માર્ગ ઘણી વખત અસફળતામાંથી પણ પસાર થાય થતો હોય છે. તેથી જ આમ કેવાય ને કે અસફળતા એ સફળતાની ચાવી છે. જો આપણેે નિષ્ફળતાથી ડરી જઈએ તો સફળતા ક્યારેય પ્રાપ્ત કરી નહી શકીએ
હા એ તો તમે એકદમ સાચ્ચી અને ખૂબ જ મહત્વની વાત કરી
હા. અને આજના યુગમાં દરેક વ્યક્તિ સફળ બનવા માંગતું હોય છે. વિદ્યાર્થીઓ સારા માર્ક્સ મેળવવા માંગતા હોય છે. પછી જોઈએ તો ખિલાડીઓ જીતવા માંગતા હોય છે, ને ઉધ ઉદ્યોગપતિઓ સફળ વ્યવસાય ધંધો છે, એમનો એ બનાવવા માંગતા હોય છે. અને દરેક વ્યક્તિ પોતાના સપનાઓ પૂરા કરવા માંગતું હોય છે. પણ સફળતા એક જ દિવસમાં આપણને આમ મળતી નથી. તેની પાછળ વર્ષોની મહેનત, સંઘર્ષ, ધીરજ અને ઘણી વખત તો અસફળતાઓ છુપાયેલી હોય છે.
હા એ તમે એકદમ સાચું કીધું અને જો અસફળતા મળે ત્યારે જ તો આપણને સફળતાનું મૂલ્ય જ સમજાય છે.
અને ત્યાંજ આ પણને ખબર પડે છે, કે આપણે ભૂલ ક્યાં કરી છે, અને સફળતા મેળવવા માટે હવે શું આપણે સુધારવું પડશે
ઘણી સાચ્ચી જ વાત સો ટકાની વાત કરી તમે અને અસફળતા આપણેે આમ કહીએ ને તો અંત નહી હોતું પણ નવી જે શરૂઆત આપણેે કરવાની છે. એ એક આપણને આમ તક મલતી હોય છે, એટલે આપણે પો તાની જે ભૂલ છે, એ સમજવાની છે, અને સુધારવાની છે. અને પછી આપડણે ઈજ રસ્તે ફરીથી આગળ વધવાનું સફળ થવાનું છે.
હા તો તમે એવું કેવા માંગો સો કે. એને અસફળતાને આપણે નેગેટિવ રીતે નહીં પણ પોઝિટિવ રીતે એને ભૂલ માનીને એમાંથી શું સુધાર કરીને આપણે આગળ શીખી શકીએ? એવા પ્રયત્નો થાય.
હા હા એ તો.
બરાબર છે.
હા. અને અસફળતા એટલે આમ કોઈ પ્રયાસમાં અપેક્ષિત પરિણામ ન મળવું. પરંતુ તેનો અર્થ એ નથી કે વ્યક્તિ અયોગ્ય છે. ઘણી વખત નિષ્ફર્તા માત્ર, એ સંકેત હોય છે કે આપણે નવી રીતથી, ફરીથી પ્રયત્ન કરવાની જરૂરત છે.
હા એ તો તમે એકદમ સાચું કીધું, હાર ના માનવી જોઈએ આપણેે
હા. અને કહીએ ને કે જો બાળક ચાલતા શીખતી વખતે એક વખત પડી જાય અને ફરીથી ઉભું ના થાય તો શું એ ક્યારે ચાલતા નહી શીખી શકતું. બિલકુલ નહી તે અનેક વખત પડતું હોય છે, ફરી ઉભું થ- તુ હોય છે અને છેલ્લે લાસ્ટમાં એ ચાલતા તો શીખી જ જાય છે.
હા અને એજ રીતે સાયકલ નું બી ઉદાહરણ લઈએ તો બધાય જયારે એકવાર પડે ને પછી જ એમને સાયકલ સારી રીત તે આવડે શીખતા અને એ સારી એમનું કોન્ફિડન્સ ભી એકવાર પડ્યા પછી જ આવે કે ના હવે મને આવડી ગયું છે અને મારે તું ભૂલ નથી કરવાની,
હા એ તો સાચી વાત કીધી, ઘણી વખત મેં પણ નાનપણમાં પડી, ત્યારે પતીજ અ ત્યાર પછી જ મને સાયકલ કે કોઈ પણ વ્હીકલ મને પરફેક્ટ આવડ્યું.
હા.
અને અસફળતા આપણને આમ શું શીખવતી હોય છે, એ જે પોતાની ભૂલો છે એમાંથી શિખવું જોઈએ. પછી પેશન્સ રાખવો જોઈએ, પછી પોતાનું જે સેલ્ફ- કોન્ફિડન્સ છે એને જાળવવું જોઈએ, પછી મુશ્કેલી પરિસ્થિતિ છે તો એમાં પણ આપણે હાર ના માનવી જોઈએ. અને નવી રીતથી વિચારવું જોઈએ. અને પછી આપડે આપડી સફળતા મેળવવી જોઈએ.
હા એ તો તમે ખૂબ ઊંડી વાત કરી. એ તમે કીધું એમ પેશન્સ અને સેલ્ફ કોન્ફિડન્સ, એ બહુ જ મહત્વના ગુણ છે એ એ હોય આપણામાં તો આપણે ગમે તે અસફળતા ને સફળતામાં બદલી શકીએ છે.
હા. અને આપડે આમ જોઈએ તો ઘણા મહાન લોકોના જીવનમાંથી પણ આપડે પ્રેરણા લેવી જોઈએ, જેમ કે ડોક્ટર એપીજે અબ્દુલકલામ, ભારતના સેલમેન અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર કલામના જીવનમાં પણ અનેક પડકારો આવ્યા છતાં તેમને મહેનત કરી ધીરજથી, આ વિશ્વમાં પોતાની આગવી ઓળખ બનાવી છે. પછી થોમસ આલ્વાએડિશન, બલ્બની શોધ કરતા પેલા તેઓ હજારો વખત નિષ્ફળ ગયા. ત્યારે તેમને પૂછવામાં આવ્યું કે તમે હજારો વખત નિષ્ફળ ગયા, ત્યારે તેમણે એમ કહ્યું કે હું નિષ્ફળ ગયો નથી. પણ મેં એવી, હજારો રિતો શોધી છે જે કામ કરતી નથી. અને આ જે સકારાત્મક વિચાર, અને તેમના સફળતાનું રહસ્ય છે.
વાહ, આ તો બહુ જ સારી વાત કરી. કેટલું એમનામાં પેશન્સ લેવલ કેટલું હશે કે હજાર રી થી હજાર રીત ખોટી તો નકારાત્મક તેમણે ના લીધી, સકારાત્મકતા લઈને રસ્તો શોધી જ નાખ્યો. બલ્બ શોધવા નો,
હા આજકાલના બાળકોમાં તો એટલું બધું તો આમ પેશન્સ આપડે જોતા જ નહી. કોઈક નાનું, કામ કરતા હોય કાતો કઈક વાંચવા-લખવા બેઠા હોય કોઈ દાખલો હોય, તો એમને ના આવડતો હોય તો એક-બે વાર કરશે, પછી નહી થાય એટલે છોડીને જતા રહેશે, મૂકી દેશે. પછી કોઈ કામ કરતા હશે કોઈ માણસ હાલના આધુનિક યુગનું, તો નહી થાય તો પછી મૂકીને છોડીને જતા રેહશે. પણ પેહલાના જે મ-અ-માણસો હતા જે મહાનુભાવો હ હતા એ લોકોએ આમ, હાર ન માની અને અસફળતા ને પોઝિટિવ વેમાં લઈને આગળ વધ્યા તો આજે એ લો લોકો ઘણા સફળતા બન્યા છે.
હા એ તો એકદમ સાચી વાત કરી.
હા.. અને વિદ્યાર્થી તરીકે પણ આપડે આમ, અ શીખવું જોઈએ અસફળતામાંથી, એને નિરાશ ના થવું જોઈએ. કેમકે એક પરીક્ષા તો આપણા જીવન નથી, અ કરી નથી શકતી અને આપડે આમ, શીખવું જોઈએ કે ભૂલોનું જે વિશ્લેષણ કરવું. પછી વધુ સારી યોજના બનાવવી, નિયમિત અભ્યાસ કરવો શિક્ષકોનું માર્ગદર્શન લેવું પછી ફરી આત્મવિશ્વાસ સાથે પ્રયત્ન કરો એટલે આવી બધી ઘણી, એવી, અ રીતો છે કે આપણેે અપનાવી જોઈએ અને સફળ બનવું જોઈએ.
હા એતો બહુ મહત્વની વાત કરી તમે, કેમ કે આજના જમાનાના વિદ્યાર્થી લોકો કેટલા, આમ ઇમ્પલસિવ છે કે જરાક ભી એક વિષયમાં ફેલ થાયા, ઓછા માર્ક્સ આયા કાતો મેરિટમાં ના આયા તો ખબર ન્યુઝ માં આવે છે કે સુસાઈડ કરી લે છે લોકો બોલો.
હા એ ન કરવું જોઈએ.
હા,
અને અસફળતા પછી તો આપડે એમ કહીએને તો, કે આપણેે શું ન કરવું જોઈએ જો આપણે અસફળ જઈએ તો પોતાને બીજાઓ સાથે આમ સરખાવવા ના જોઈએ પોતાની હિંમત છે એ હારવી ના જોઈએ પોતાને આમ બીજા લોકોથી નબળા ના સમજવા જોઈએ અને મહેનત તો આપડે જ છોડવી જ જોઈએ નહી દરેક વ્ય-વ્યક્તિ વ્યક્તિની આમ સફળ થવાની ગતિ અલગ-અલગ હોય છે એવું જરૂરી નહી કે સામે વાળો વ્યક્તિ છે. એ હાલ સફળ થયો તો તમે પણ એજ સમયે સફળ થાવ તમારો પણ કોઈ અલગ સમય લખેલો સફળ માટેનું તો એટલી એના માટે આપણે આમ ધીરજને પેશન્સ જ ખ-ખૂબ જ જરૂરી છે.
તમે આ વાત કરી ને એમાંથી અમને અમારું ઉદાહરણ યાદ આવે છે કે મારી કોલેજની ટેબલ ટેનિસ ની ટીમ છે ગર્લ્સ ની
હમ્મ
તો એમણે છેલ્લા બે વર્ષથી રમે છે અને છેલ્લા બે વર્ષથી દર વખત તો એનો હીસાબ રે છે બીજા નંબરે આવે છે તો બી એવું નહી થતું કે યાર આમ નિરાશ થઇ ગયા ફાઈનલમાં હારી ગયા જેટલી વાર આઈએ ને એટલી વખત નવા ઉત્સાહ થી રમીએ એનું ઈ પ્રેક્ટિસ કરીએ કે આવતી વખત આપડણે પહેલો નંબર લાવ છે સોએવું બીજાને જ પ્રેક્ટિસ કરી એટલે એવી સકારાત્મકતા તો આયી ગઈ છે
હા એ સકારાત્મક વિચારસરણી પણ એક આગળ જતા ઘણું મોટું સફળતા આપણડે પ્રાપ્ત કરી શકીએ છીએ અને સફળતા માટે ના પણ આમ ઘણા જરૂરી ગુણો છે મહેનત ધીરજ શિસ્ત સમય નું આયોજ જન સકારાત્મક વિચારસરણી સતત શીખવા રહેેવાની અ શીખ તા રહેવાની આમ તૈયારી આ ગુણો આમ વ્યક્તિ ને અસફળતા માંથી સફળતા તરફ લઈ જતો પૂણું છે
હા હા જો આમાંથી અડધા બી આપડી જોડે હોય ને તો પણ આપણને પ્રેરણા મલે કે ના હું હજુ એક વાર પ્રયત્ન કરું હજુ ટ્રાય કરો કદાચ સફળતા મળી જાય
હા અને આપડે જોઈએ ને તો એક ખેડૂત નું શ્રેષ્ઠ ઉદાહરણ છે કે દર વર્ષે બીજ વાવે છે દરેક બીજ માંથી છોડ ઉગતો ઉગે જેવું નહી હોતું છતાં તે વાવેતર તો કરવાનું બંધ કરતો નથી કારણ કે તેને વિસ વિશ્વાસ હોય છે કે મહેનત નો ફળ એક દિવસ તો જરૂર મળશે મળવાનું જ છે આપણે પણ આમ જીવનમાં એવોજ વિશ્વાસ રાખવો જોઈએ
હા તો ખુબ સારું ઉદાહરણ આપ્યું તમે
હા વાંધો નહી સારું સારું ચલો પછી મ દિવસ વાત કરીશું
હા સારુ આવજો
હા આવજો